હા નમસ્કાર મિતો. કેમ છૌ.
મજામાં છે તમે કેવું છે.
બસ મજામાં.
તો મિત્ર આપણે એક આજે ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છેએ અને મિત્ર ટોપિક ન નામ છે મિત્ર ગામ અને શહેર શહેરનું જીવન વચ્ચે ન તફાવત તો એક ટોપિક ખુબ જ સરસ છે અને મિત્ર તમને પણ. ગામ વિસ્તારમાં રહેતા છો તો તમે તો વધુ ગામડા વિશે જાણતા હશો તો મિત્રો ગામડા વિશે તમે થોડું વધુ માહિતી આપજો નને.
હા મિત્રો તમારી વાત સચોટ સાચી છે કારણ કે. કારણ કે આપણે ગામ અને શહેરના જીવન વિશે વાત કરીએ છીએ ઘણા લોકો ગામમાં રહેવાનું પસંદ કરે છે મિત્ર જય્યારે ઘણા લોકો શહેરમાં પણ રહેવાનું પસંદ કરે છે બંને જગ્યાનું જીવન એકબીજા. થી ઘણું અલગ છે મિત્રો. હવે જોવા જઈએ તો હું ગામમાં રહું છું એટલે કે મને ગામનું જીવન ખૂબ ગમે છે અહીં શાંતિ છે હરિયાળી છે સ્વચ્છ વાતાવરણ મળે છે. સવારે પક્ષીઓ કલર સાંભળવા મળે છે અને ચારે બાજુ કુદરતી જોવા મળે છે. તો. એ બાબતે તમે શું કહેવા માંગશો મિત્ર.
હા મ્ર તમારી વાત ખુબ જ સાચી છે કારણ કે મિત્રો ગામડા વિસ્તાર અને શહેર વિસ્તારો વચ્ચે ઘણું બધું અંતર છે અને ગામડા ખાસ વાત એ છે કે મિત્ર ગામડા વિસ્તારમાં શુદ્ધ હવા હોય છે શુદ્ધ વાતાવરણ હોય છે પરંતુ મિત્રો આપણા શહેરમાં. વાતાવરણ હોતું નથી દરેક જગ્યાએ કારખાના હોય ફેક્ટરી હોય પરંતુ મ ગામડામાં એટલું શાંત વાતાવરણ હોય છે કે આપને ત્યાં રેવાનું ગમે ત્યાને ફરવાનું ગમે મને તો ખુબ જ ગમતું હોય છે કારણ કે ગામડો વિસ્તાર એવો હોય છે કે ત્યાં. હરિયાળી હોય ચોમાસા દરમિયાન ખૂબ જ મા ખૂબ જ સરસ હોય તે બધાને ગમતું હોય છે, પરંતુ મિત્ર જે આપણે કોઈ પણ કામ કરવા જતા હોય, કોઈ પણ પૈસા આપણને જોઈએ તો આપણે શહેરમાં જવું જ પડે. તો શું મિત્ર તમે પણ શહેરમાં જાઓ છો?
હા મિત્ર, શહેરમાં આપણને કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ શહેર માં જ જવું પડે છે કારણ કે ગામડામાં બધી સુવિધાઓ મળતી નથી. જેમ કે શિક્ષણ મેળવવા વગેરે. ગામનું જીવન સામાન્ય રીતે સરળ અને કુદરતી રીતે મતલબ કુદરતની નજીક હોય છે. લોકો એકબીજાથી ઓળખે છે, અને જરૂર પડે ત્યારે એકબીજાની મદદ કરે છે. ગામમાં પ્રેમ સરકાર એકતા ની ભાવના અને શહેરમાં તો જ જી જીવન ખૂબ જ ઝડપી હોય છે. લોકો સવારે કામ પર જાય છે અને સાંજે પાછા આવે છે, બધાને પોતાના કામમાંથી ફુરસત ન થી મળતી મિત્ર. તો તમે કેવું શહેર પસંદ કરશો મિત્ર?
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે. કારણ કે મિત્ર હાલમાં આપણે જોવા જઈએ તો ગામડા અને શહેરમાં ઘણું બધું અંતર છે પરંતુ મિત્રો આપણે જે પણ કાઈ પૈસા સોડા પૈસા જોઈતા હોય તો મિત્ર ગામડામાં ગામડામાંથી આપણે શહેર તરફ જવું જ પડે છે. કારણ શહેરમાં આપને રોજગાર મળતી હોય છે પરંતુ મિત્ર આપણે ત્યાં આટલો સમય સુધી ટકી ના શકીએ, કારણ કે ત્યાંની આબોહવા ત્યાંનું વાતાવરણ આપણને અનુકૂળ ન હોય પરંતુ મિત્ર આપણે રોજીરોટી કમાવવા માટે આપને જોઈતો હોય તો આપણે મિત્ર જોવું જ પડતું હોય છે. અને મિ સૌથી વધારે ગામડામાં મને રવાનું ગમે છે. કારણ કે ગામડો એવો છે જે બધાને અનુકૂળ લાગતો હોય છે અને તેનું વાતાવરણ પણ ખૂબજ સરસ હોય છે, તો મિત્તર ગામનું ગામડામા રહેવાનું મને ખૂબજ ગમતું હોય છે. ગામડામાં રહેવાનું એ છે કે ત્યાંના લોકો ત્યાંની પરંપરા આબોહવા આપણને ખૂબ જ અનુકૂળ લાગતી હોય છે, તો તમે પણ મિત્રો થોડું આગળ વધારો કઈ રીતે કરવા કઈ રીતે આપણને ગામડો ઉપયોગ વિશે કઈ રીતે એના વિશે?
હા તમારી વાત તો સાચી છે કારણ કે ગામડામાં જેવી મતલબ ગામડામાં જે જે વાતાવરણ આવે છે એ શહેરમાં મળતું નથી. શહેરનું જીવન એટલું વ્યવસ્થિત અને આધુનિક હોય છે અહી શિક્ષણ હોય છે, આરોગ્ય હોય છે, વધારે પરિવહન હોય છે, રોજગારીની ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, મોટી મોટી શાળાઓ હોય છે, કોલેજો, હોસ્પિટલો, કંપનીઓ વગેરે શહેરમાં વધારે જોવા મળે છે પરંતુ શહેરોમાં જે છે ને પ્રદુષણ પણ એટલું જ ઘણું હોય છે મિત્ર. વાહનો નો ધુમાડો અવાજ ભીડના કારણે લોકોની ઘણી તણાવ અનુભવે છ છે એટલે કે શહેરોમાં વધતી વસ્તી અને વાહનોના કારણે ઘણા ધ્વનિ પ્રદુષણની સમસ્યા વધારે હોય છે. જ્યારે ગામમાં સામાન્ય રીતે વધુ શુદ્ધ હોય છે અને વાતાવરણ પણ શાંત હોય છે ગામમાં જીવન ખર્ચ પણ ઓછો હોય છે ખાવા પીવાની અને રહેવાની ઘણી વસ્તુઓ સરળતાથી મળી જાય છે. તો એ બાબતે તમે શું કહેશો મિત્રો?
હા મિત્ર તમારી વાત ખુબ જ સરસ છે, મિત્રો ગામડા વિસ્તાર ચોમાસા દરમિયાન ખુબ જ સુંદર અને રડી ના લ હોય છે વાતાવરણ આપણે અનુકૂળ ન ત્યા ફેક્ટરીને બધું હોય છે એટલે ને થોડું તકલીફ નેવું વાતા હોય છે શ્વાસ લેવામાં નેવું તો આપણે મિત્ર ધ્યાનમા રાખવું જોઈએ. કોઈ પણ જગ્યાએ જઈએ મિત્ર તો આપણે પૂર્વતૈયારી હોવી જોઈએ, કે મિત્ર સૌથી વધા છે કે ગામડાના જે શહેરના લોકો છે ને ગામડા તરફ આવતા જોવા મળે છે કેમ કે તે બાજુ એટલી વાતાવરણ શુદ્ધ નથી ધુમાડાને ત કેમિકલ જેરી વાયુ હોય છે તો વધારે લોકો ગામડા તરફ આવતા હોય છે. તો શું મિત્રો ગામડા તરફ આવવાનું એ લોકોને શું શું થતું હશે તો ગામમાં આવે?
હા મિત્ર તમારી વાત તો સાચી છે કારણ કે શહેરના લોકો ગામડા તરફ વળે છે અને ગામડાના લોકો શહેર તરફ વળે છે. તો એનું સેટ કારણ છે કે ગામડામાં સુવિધાઓ નથી અને શહેરમાં જ લોકો રહી રહીને કંટાળે જતા હોય એટલે એ ગામડા તરફ વળે છે. તો એમાં જોઈએ તો ગામમાં રોજિંદા જીવનનો ખર્ચ શહેરીકરણ સરખામણી ખૂબ જ ઓછો હોય છે તો કેટલીક સમસ્યાઓ વધારે નથી હોતી પરંતુ રોજગારીની તકો ગામમાં મર્યાદિત હોઈ શકે છે. શહેરોમાં મનોરંજન માટે પણ ઘણી જગ્યાઓ હોય છે જેમાં સિનેમા, મોલ બગીચા અને વિવિધ કાર્યક્રમો જે શહેરોમાં મનોરંજન અને આધુનિક જીવનશૈલી પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ આપે છે અને બીજી રીતે જોઈએ તો ગામોમાં તહેવાર હોય છે મેળાઓ હોય છે સામૂહિક કાર્ય કારયકરમ હોય છે લોકો ના મનોરંજન મુખ્ય સાધન ક્રમો હોય છે તો મને લાગે છે કે ગામમાં ગામના લોકોનું જીવન વધુ શાંતિપૂર્વક હોય છે તો તમને કેવો લાગે છે મિત્ર
મિત્રો તમારી વાત ખુબ જ સાચી છે કારણ કે મિત્રો જે શહેરના લોકો છે જે ગામડા તરફ થતા જાય છેને ગામડા લોકો હોય શહેર તરફ જાય એ તમારી વાત ખુબ જ સાચી છે કારણ કે ગામડામાં સુવિધા નથી મળતી અને ગામડામાં મિત્ર એ છે કે આટલી ટેકનોલોજી વધી ન રહી અને એ ખાસ વાત એ છે કે ગામડામાં મિત્ર જે રોજગારીને એવું મળવાનું ખુબ જ ઓછો હોય છે એટલે લોકો શહેર તરફ વધુ જોવા મળતા હોય છે તો મિત્રો એનું કારણ એ છે કે બેરોજગારી લોકો રોજગારીની તકમાં એ લોકો જતા હોય છે અને શહેરમાં ઘણી બધી પેસાાવાળા લોકો હોય છે પરંતુ એ લોકોને યોગ્ય વાતાવરણ ન હોવાથી એ લોકો શહેરથી ગામડા તરફ આવતા હોય છે કારણ કે ત્યાં આટલી શુદ્ધ હવા ન હોય તો સૌથી વધુ અત્યારે આટલુ જે ઔદ્યોગિક વિકાસ થતો હોય છે તો એનાથી ધુમાડાઓ નીકળતો હોય ઝેરી વાયુ નીકળતો હોય તો ત્યાં ફેફસાને એવ જે શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડતી હોય છે એના કારણે લોકો સૌથી વધારે વિસ્તારમાં પ્રયાસ કરતા હોય છે તો તમે પણ હજુ માહિતી આપજો
તમારી વાત તદ્દન સાચી છે ઘણી હદ સુધી એ સાચું છે કે ગામમાં કુદરતી વાતાવરણ અને સામાજિક સંબંધો એમાં બધા મજબૂત હોવાને કારણે જીવન વધુ સરળ લાગે છે આપણને જોકે શહેરોમાં મળતી શિક્ષણ અને રોજગારીની તકો પણ ખુબ મહત્વની તો છે જ પરંતુ ગામને કઈક મજા જ અલગ છે મિત્રો એટલે ગામ અને શહેર આ બંને પોતાના ફાયદા અને ગેરલાભ ગેરફાયદા પણ છે તો ગામમાં આપણે સાદગી કુદરત અને સામૂહિક જીવન શીખવે છે જ્યારે શહેરમાં આધુનિક સુવિધાઓ છે વિકાસ છે નવી તકો કેવી રીતે ઉપલબ્ધ કરવી બંનેનું મહત્ત્વ અલગ છે મિત્ર અને બંનેના દેશના વિ એટલે કે બંને દેશ ના વિકાસ માટે જરૂર કરે છે મિત્ર એટલે કે કહી શકાય કે ગામ અને શહેર એકબીજા ના પૂરક છે તમારું શું કેવું છે મિત્ર
હા મિત્રો તમારી વાત ખૂબ જ સરસ છે કારણ કે ગામડા શહેર એકબીજાને પૂરક છે એ વાત ખુબ જ સાચી છે પરંતુ મિત્રો આ જે ગામડું છે એ શહેર કરતા ખુબ જ સરસ છે કારણ કે વાતાવરણ કોઈ પણ વ્યક્તિને શાંત વાતાવરણ જોતો હોય છે એ શાંત અટવરણ મિત્ર આપણે ગામડામાં મળતું હોય છે અને મિત્ર ગામડામાં આપણને શાંત અને સ્ફૂર્તિ મળતી હોય છે અને મિત્ર તમે જેમને આટલો ટાઈમ આઇપો જે કિંમતી સમય આઈપો મિત્ર એ ખૂબજ મહત્વનું કહેવાય, કારણકે